હ
બસ બસ બધું મજામાં તમે કેમ છો
બસ ભાઈલા મજામાં આજે શું તમારી ત્યાં વરસાદ શું ચાલે છે
ચાલતું હવારથી વરસાદ છે હમણાં બધી ચાલતો જ હરું સારું લાગતું છે એમ આપણને તો વરસાદ બઉ ગમે
હા તમને તો મને તો ખબર જ હતી તમને દરેક મનુષ્યને વરસાદ તો બઉુ જ ગમે આજે અમારે ત્યાં બી બહુ જ મુશળધાર વરસાદ પડી રહ્યો છે
અચ્છા ઓકે ઓકે આજે કઈ ટોપિક પર ડિસ્કસ કરીએ
આજે તમારી માટે હું લાવ્યો છું કે જે બાળપણ છે આપણું એ તમારે કેવી રીતે જીવવું છે અને તમે કેવી રીતે જીવા છે તમે કેવો તમારી બાળપણમાં તમે એવું શું ક્યું
એટલે બઉુ બધું અમે તો બઉ બધુ મસ્તી કરી્યા બઉ બધું એમ લાઈફ તો બહ સારું જયા પર આપણને એ કેવા તો પછી આ દસ મિનિટ ને આ તો એક કલાક બી દસ કલાક બી ન પક બ બધું એ મસ્તું કયરા
હમ્મ
કયાથી ટોપિક થી સ્ટાર્ટ કરો એટલે તમે સ્ટાર્ટ કરો પછી મેં સ્ટા
હમ્મ હું હું કેશુ જો જે બાળપણ છે આપણને જે હું જયારે નાનો હતો ને ત્યારે હું એટલો મસ્તી કરું હતો હું છે ને જય્યારે જય્યારે પણ આપણા માતા પિતા સાથે બહાર જતો હતો તો આપણે ખૂબ જ મસ્તી કરતો હતો અને કંઈક કંઈક રમવાનું જે સામાન હોય એ લેવા માંગતો હતો ને એટલો એટલો હું મગન હતો તે દિવસોમાં કે મેં એની કોઈ કલ્પના નથી કરી શકતો જય્યારે હું નાનપણ થી જે જેવો બી જીવું છું ને જેવી રીતે હું રતો હતો નાનપણમાં પણ આજે હું એટલો મોટો થઇ ગયો મને મારા બચપનની ખુબ જ યાદ આવે છે
એ તો છે છે કેમ કે તમે જે કીધું મસ્તી કરો તો બધા આજના ટાઈમ પર તો આજના ટાઈમ પર જેટલા છોકરાઓ આજે નથી પલા ટાઈમ એટલો મસ્તી હતો કેમ કે પહેલા ના લોકો તો ફોન બધું વસ્તુ ની હતા અને બધું ઓફલાઈન હતું એટલે બધું
બધું એટલે બહુ સ્વસ્થ ચાલી રહ્યું હતું
હા બધું ભાર દોસ્તાર હતા ને બધું બો ને પહેલા ટાઈમે તો બહુ મસ્તી ખોર અમે બહુ મસ્તી ખોર હતા અને અમને બીધી વસ્તુ જુએ એટલે જુએ જ એવું હત આપડે બી ને આપણને તો બહ આપડે કે જે ગામ છે ગામ તો આપણે બહુ ગમતું હતું તને કોઈ બી એ મારા ઘરે કોઈ બી કામ જ ને તો મારો સ્કૂલ ર કે કઈ બી ર મે તો ગામ ચાલલી જતો હોય એમ મને ગામમાં બહુ મજા આવે
બહુ જ મજા આવે મને બી ખબર છે કે જે ગામના વાતાવરણ જ હોય છે જે નાનપણના જે લોકો હોય છે એને આપણને ખૂબ જ મજા આવે છે
એક ટાઈમમાં હું ત મારા મારા એટલે મમ્મી પપ્પા લોકો ગ ગામ જતા હતા ટ્રેન થી ને એ લોકો નીકળી ગયલા હતા અને પછી મેં ટ્યુશન માં હતા ટ્યુશન થી ખબર પડ્યું મને ને પછી મેં ત્યાંથી સાયકલ એને આપડે સ્ટેશન સુધી સાયકલ થી ગેલો ને આપડણે હા મને ખબર જ નથી કે એટલે કયા ટ્રેનમાં કયા પ્લેટફોર્મ પર ટ્રેન આવવાનું અને પેલા ટ પર હું આપણે બહુ નાલા હતા બધું ખબર નહ આજના ટાઈમ પર બધું ખબર છે તો હા આપડે તો હું સાયકલ લઈને ચાલી ગયા ને પછી ત્યાં જોઈએ ત આપ આપડા જે આપડ સ્ટેશન હોય ત્યાં આપડ પછી મળી ગયા ને તો પછી તમે તો ત્યાં ટાઈમે તો કઈ ટ્રેનમાં ચાડી જાય તો મને ખબર જ નહી પડતો લે પછી આપણે કેમ કે આપણે રિઝર્વેશન હતું તો પણે એ લોકોનું રિઝર્વેશન હતું ને મારું નથી હતું પછી ખોટા ટીટી આવ્યા હતા ટીટી આવીને પછી ફાઈન વાઈન મારીને લો હતો એ બધું મને યાદ છે બઉ કેમ કે ગામ જવા માટે એટલું મેં તે હતો ને એટલે કોઈ બી જાય મારો સ્કૂલ હોય કઈ
જે તમે એકદમ બરોબર ક કે જે ગામ જવાનું જે આનંદ છે જે આપણને જે ઉત્સાહ આવે છે જે નાનપણમાં જે આપણે કરીએ છી તો એ ખૂબજ ઉત્સાહ પૂર્વી છે આપણે જે જ્યારેક પહેલી વારમાં આપણે ગામ જાય છે ને આપણને આપણે ભાઈબંધોને મળે છે તો ખુબજ આનંદ આવે છે પછી હું કેશ કે જે આપણે મિત્રો છે જે નાનપણમાં હું જે મોટા મોટા મિત્રો સાથે રમતો હતો મને એવું લાગતું હતું કે હું ક્યારે મોટો થઈશ ને ક્યારે એવું બધું જીવન જીવીશ પણ એ મારું ખુબજ મોટી ભૂલ હતી પણ આજે હું એટલો મોટો થઈ ગયો ને મને મારા બચપનની એવી યાદ આવે છે કે હું ત્યાં કાલમાં વાપસ જાવ શકતો નથી પણ હું આજે પણ એવું કશુંકે જે મને આ જીવન જીવવાનું જે મજા આવું છે જે નાનપણમાં હું જે મારા ભાઈબંધુ સાથે બહાર ફરવા જવ્યો હતોને ખૂબજ એટલે પ્રયત્ન કર્યુંકે હું એટલે સાધારણ જીવ જીવવાનું ત્યારે ફોન કે કંઈક એવું બધું કંઈક પણ ન હતું પણ હું ત્યારે પણ મારા ચારોના લીધે હું એટલો સ્વસ્થ અને સરસ જીવન જીતો હતો કે એની કોઈ કલ્પના નથી
એ તો છે એ જિંદગી એટલે તમારી પ્રાઇમ જિંદગી હતી એ લાઈફ ટાઈમમાં પણ એ તો હું આપણને જિંદગી જેવું જેવું આગળ જાય એવું આપડણે મોવન કરવું હોય એ તો છે જણા આ ટાઈમ આપડે આ હમણાં શું છે કે બચપનનું જિંદગી સારું હતું ત હમણાં આગળ હમણા હજુ વધીશું તો હમને એમ લાગે અમને જે ટાઈમેમાં એમ લાગે કે આ ટાઈમ બહુ સારું હતું એમ એ તો જિંદગી છે તો બધું થાય ને એન્જોય કરવાનો જિંદગીમાં એમ પહેલા ટાઈમ પર એવું હતું કે આપડે એટલે વગર પેરેન્ટ્સ બહાર કઈ ફરવા જવાનું હતું તો એ બધું આપડે નહી કરી શકતા આજના ટાઈમ પર તમે જો આજના ટાઈમ એટલા મોટા થઈ ગયા તમે કેવું મોટા આપડે તમને નાના થવાનું એટલે પણ તમે જે તમે કઈ ફરવાનું હોય તમે નહી કરીહી જઈ શકો એમ તમારા પેરેન્ટસ વગેરે આજના ટાઈમ પર તમે એવો એવો થઈ ગયા મોટા મોટા થઈ ગયા એ તમે કઈ ફરવાનું હોય તમારું કઈ મૂડ મૂડ એમ ડાઉન થાય તો તમે એમ એમ કઈ બી તમે એમ ફરવાનુંકે કઈબી તમારું ક્લબ કે કઈ ફરવાનું બીચ પર જવાનું તમે પોતે બી એક રોજ બી જઈ શકો એમ તમારું એવું છે તમારી કોઈ ગર્લફ્રેન્ડ થાય પલા ટાઈમેમાં ગર્લફ્રેન્ વર્લફ્રેન્ડ કોઈ નથી આજના ટાઈમે તમારિ ગર્લફ્રેન્ડ હોય તો ગર્લફ્રેન્ડ હાથે ભી જઈ શકો એ એમ મે એમ કેવું કે જિંદગી જે બી છે એમ એન્જોય કરવાની એમ
ખૂબજ ખૂબજ સરસ વાત કીધી કેમકે જે આજની ટાઈમ ઉપર જે આજનું જે માહોલ બદલાઈ ગયું છે કે હું જે નાનપણ માટે જેવું રેવા માંગુ છું ને કેમકે હું જે નાનપણમાં જે રેવા માંગુ છું કે હું જયારે રમ તો હતો મોટા લોકો સાથે સાથે તો પણ મને ખુબજ દુઃખ થતો હતો કે હું ક્યારેક મોટો થઈશ ને એવું કરીશ ને પણ હું ત્યારનો એટલો રાહ જોઈ શકું પણ આજે મને એટલું ટાઈમ નથી હું મને છે ને રમવાનો ખુબજ શોખ છે. પણ હું છે ને નાનપણમાં ખુબજ રમ્યો આપણને શા નિશાળે છુટ્ટી મારીને હું ઘરે રહીને વરસાદોમાં ઘરે રહીને હું ખુબજ રમતો હતો પછી મને એવું કાલ આવી ગયું કે હું મોટો થઈ ગયો ને તો પછી મારી પાસે એક જરિયા નથી રહી ગયો હું કમાવામાં આગળ વધ્યું અને મને રમવાનું છોડવું પડ્યું મને મારે મે હું કેશું કે મને એટલું શોખ છે કે રમવાનું કે હું એટલે કઈક બી કરી શકું રમવા માટે પણ આજે જે સમય છે મારા પાસે પૈસા નથી કમાવા માટે તો હું પૈસા કમાવા માટે રમવાનું છોડી શકું છું. કેમકે ઘરની જરૂરતે બી પૂરી કરવી છે ને આટલા સુધી આપણને જે પરિવારો ને આટલી બધી એ એક્સપેક્ટેશન છે, જેટલી આશા છે, હું એને ખારિજ નથી કરવા ચાહતો એટલું હું કશું અંતમાં હું એટલું જ કેશું કે જે નાનપણમાં જે મારું જીવન હતું એ ખુબ જ સુંદર અને ભૌતિક હતું અને આટલે હું મોટું જીવન જીવવાનું કઈક પણ આનંદ નથી આવતું
એ તો છે તમારી વાત એકદમ હાચી છે તમે જો કીધું કે તમને બહુ રમવાનો બહુ શોખ બધાને એમ બધા નાના જે એવા હતા ને તો બધાને રમવાનું એ ટલું શોખ હતું કે તમે પૂછો ના કેમ કે તે ટાઈમમાં પેલા તો સોશિયલ મીડિયા કઈ હતું નથી પેલા ટાઈમ પણ આપડે બધા જેટલા એરિયામાં જે છોકરાઓ હોય દોસ્તારો હોય બધા રમવાનું એમ એ લોકો કેવું પેલા ટાઈમમાં બહુ બધા છોકરાઓ રમતા અને પેલા બહુ મેમરીઝ બહુ હારી છે. આજના ટાઈમ પર આપડે એ બધું નહી કરી શકી કેમ કે આજના ટાઈમ પર આપણું કોલેજ છે, સ્કૂલ છે, ને પછી જે આપડે જોબ છે. કેમ કે એ બધું વસ્તુ બી કરવાનું જરૂરી છે, કેમ કે પહેલા ટાઈમ પર હું અવોર્ડ આપણે પેરેન્ટ્ જે હતો એ બધું કમાવતા હતા અને આજના ટાઈમ પર બી કમાવે પણ આજના ટાઈમ પર આપણા મોટા થઈ ગયા હતા આપણને બી એમ કઈ ફેમિલીનું જે સિચ્યુએશન આપ હિસાબથી ફેમિલી ન એ બધું આપણને જોવા પડે ને કમાવવા પડે કેમ કે એવું છે. ને મારા હિસાબ થી તો જે ભી છે, જે બી થતું છે મારા હીસાબ થી તો હારું જ થતું છે.
અજ ટાઈમ રોજગાર ખુબ જ જરૂરી છે. છે ભાઈ આજને કમાવા માટે આપણે શું શું કરી રહ્યા છે તો આપણે નાનપણમાં કેટ લી મોટું જિંદગી જીવવાનો નિર્ણય લીધો હતું પણ આજે એટલી
આજના ટાઈમ પર તમે જો આવું આવું તમને કઠિન લાગતું છે ને તો આજના આપણા દસ વર્ષ પછી તમને હજુ કઠિન લાગવાના તમે કેહેવાય કે એજ જિંદગી સારું હૂત એમ કે તમે પછી કેહેવાના મને
હું તો એજ કેશુ કે આપણો ના બચપન એટલો સુંદર હતું કે હું ક્યારેક ભી નહી જોઈ શકું છું તમારી માટે હું કેશું કે તમને બી ખબર હશે જે નાનપણ નો જે વિષય હશે એટ ટલો આપ પણને હૃદય ભાવી છે, ને કે હું તમને કંઈક કહી નહી શકું.
એ તો તમારી વાત સાચી છે, કેમકે નાનપણ જે છે, આપણે હમણાં તો કઈક એમાં તો કેટલી છે, તમે એટલું બહુ બધું મેમરીઝ છે, ને તમે પછી યાદ કરો તમને એમ યાદ આવ્યા હો ભાઈ કેટલ મજા આવ કેટલો સારો હતો એ બધા ભાઈ પણ સાચો દોસ્તો ને પછી ગામ જાવ ગમાં પછી બધા ફેમિલી, તો બહુ સરસ મેમરી છે. ને આપડણે હોલ્ડ કરીશું હવે ક્યારેય યાદ કરે એટલે તો એમ આનંદ આવો જોએ એવું અમને લાગ
તમને તમને ખબર તમને હું એક વાત કહેશું તમને ખબર જ હશે પેલાની ટાઈમ ઉપર જયારે નાન નાનપણની વાત કરું છું હું જયારે હું એકદમ નાનો બાળક હતો ને ત્યારે હું અ ત્યારે એક એક રૂપિયામાં એટલું બધું સામાન આવી જતો હતો ને હું એક રૂપિયા લઈને ખુબ જ આનંદથી હું ત્યાં ત્યાં જતો હતો એટલે દુકાનો પર ને કઈ ખાવા માટે ને મિત્રો સંગે કઈ પણ શેર કરતો હતો. પણ આજે એક રૂપિયાની કિંમત જ નથી, આ એ પાંચસો રૂપિયાની પણ કિંમત નથી. આ દેશને એટલો આગળ વધી ગયો છે, ને મોંઘી એટલી થઈ ગઈ છે. કે આજે એક રૂપિયામાં કઈ પણ નથી આવતું.
એ મોંઘાઈ તો વધી ગઈ છે, પણ આજના ટાઈમ પર તમે જો પેહલા પહેલા ટાઈમમાં જમાનું કેટલુ અન ડેવલપ હતો આજના ટાઈમ પર ડેવલપ કેટલું થઈ ગયું છે જમા તમે જો તો તમે પોતે કેહો કેમકે આપડણે જે પહેલાના ટાઈમ પર પહેલાના ટેમ પર કેવું હતું આજના ટાઇમ પલ બી એ જ હશે તો આપડે બહુ પછડી રેહ કેમકે આ ટાઈપ બધા આપણું ભારત નથી આપણા પાખી જેટલી દુનિયા એટલે જેટલું આપણું છે, ને એ કન્ટ્રી બધું ડેવલોપ થઈ ગય છે, આજના ટાઈમ પર ને આપડણે સારું બી છે, કેમ કે જેટલું જેટલું આગળ તમે વધીશો તમે એટલું એટલું જિંદગી જો ને એટલું એટલું આમ
ખુબ જ આપણને એ આવી જ જાય છે અંદરથી કે કઈક એટલે આપણને કરવું જોઈએ
અને હણાં તમને મ લાગતું છે એ હજુ બજવાનું છે તમને આપણા આજ થી પાંચ વર્ષ પછી જોઓ તો તમને એમ લાગે કે આ પાંચસોથી પાંચ હાર રૂપિયા નો વસ્તુ કંઈ નથી
પાંચ હજાર સાચી વાત કીધું ભાઈ કેમકે આજની કાલમાં પૈસા એટલો મહત્ત્વપૂર્ણ છે પણ એની કંઈ વેલ્યુ જ નથી
એ તો છે, ને આજના ટાઈમ પર પહેલા ટાઈમ પર એવું વસ્તી નહી હતું ને કે તમે પ ઘરે બેહીને બી પેહા કમાઈ શકો આજના ટાઈમ પર એટલું બધું ઓપોર્ચ્યુનિટી, હા ઓપોર્ચ્યુનિટી એટલી બધી છે ને તમે
કે તમે ઘરે બેસીને બી પૈસા કમાવી શકો છો. હમણાં જો અમારે અમારે ત્યાં એક માણસ રહે છે એક કેકડું ભાઈ
ઓકે.
તેનું શું છે, કે તે ઘરે ઊંધો લેટી જાય ને એને પૈસા કમાવી લે
એ બાજે છે આપણેે એ બાત ટોપિક પણ ડિસ્કસ નહી કરીયએ તમારે મેં મેં એવું જ કહું કેમે તમે મેં એવું જ કહું ને તમે મેં એવું જ કહ કે આ ટોપિક પ આપણે ડિસ્કસ કરી મને તો બહુ સારું લાગ્યું ને બધું આપડે બિઝનેસ તો બહુ બધું છે ને આપડણે કરવાનો એ હોય એક તરીકા હોય તમે જે નાનું બિઝનેસ તમને લાગે કે નાવુલું બિઝનેસ ચાય નો ધંધો નાલું થે એવું નથી તમે જે કરવાનું સ્ટાઈઇલ હોય ને એના પર ડિપેન્ડ કરે તમે કેવી રીતે કરો તેવી રી કેવી રીતે તમારું બિઝનેસ રન કરો.
તો એવું એવું હા, એવું હોય છે, કેમ કે
ત બી એક બિઝનેસમેન છો
છે, છે, કેમ કે મને બી ખબર છે, કે કેટલું મહત્વ છે પૈસા નુ આપડે જીવનમાં.
મે તમને એવું જ છે, કે ભાઈ આ બધું કેમ કે આપડું ટાઈમ છે, હમણાં પછી બીજા ટોપિક ડિસ્કસ કરીએ, કેમકે આ ટપ મને બહુ સરસ લાગે વાત કરવાવામાં બ આપડે મને આપણા મેમરીઝ હોર્ડ થયો એટ
નવા. નવા સમય સુધી અને નવા વિષય સુધી ત્યાર સુધી તમારો આભાર અને ધન્યવાદ.